ખોવાઈ ગયો તો યાર બે ત્રણ દિવસ પછી તારો કોઈ મેસેજ પણ આવ્યો નહીં
અરે ભાઈ હાલ તું ખૂબ ખૂબ કામ માજ તું શું કરે છે યાર
અરે બસ ભાઈ થોડા ઘરે થોડા મહેમાન આવ્યા હતા પછી એમની સાથે ફરવા જવાનું થયું એટલે મોબાઈલ પણ બહુ હાથમાં લીધો નહિ
એવું એમ ક્યાં ફરિયા
ખાસ દૂર નહીં પરિવાર સાથે નજીકના એક ડેમમાં અને પછી થોડુંક પહાડી વિસ્તારમાં ફરવા ગયો હતો આખા દિવસ બહાર જ કાઢ્યો
મને તો આવી જગ્યાએ ખુબ જ મજા આવે એક દિવસથી બહુ ગમે સવારે નીકળો અને આખા દિવસ મજા કરો ને સાંજે પાછા આવી જાવ
હા અને સૌથી સારી વાત એ છે કે બહુ મોટું પ્લાનિંગ કરવું પડતું નથી બસ સવારે વહેલા ઉઠી જમવાનું અને નીકળી પડવાનું
વાત તોસાચી અમારા ઘરે તો એવું થાય કે પ્રવાસ નું નામ પડે એ બહાર બે દિવસ ચર્ચા જ ચાલુ છે કોણ આવશે શું લઈ જવાનું ક્યાં જવાનું કઈ ગાડીમાં જવાનું કઈ રીતે જવાનું એજ ચર્ચામાં બે ત્રણ દિવસ તારે
હા અમારે ઘરે પણ આવું જ થાય છે ખાસ કરીને મમ્મી તો એક દિવસ પહેલાથી જ તૈયારી શરૂ કરી નાખે છે નાસ્તો પાણીની બોટલો ફસ્ટ એડ બધું વગેરે
વાત તો સાચી મમ્મી એનો તો અલગ જ વિભાગ હોય છે અને પપ્પા શું કરે છેલ્લી કડીએ કહે ચાલો મોડું થઈ ગયું જલ્દી બેસી જાવ ગાડીમાં
હમ એકદમ સાચું અને પછી રસ્તામાં અડધો કલાક કોઈ એક વસ્તુ માટે રોકાવું પડે ક્યારેક પેટ્રોલ ભરવાનું તો ક્યારેક કોઈને ચા પીવી હોય
વાત તો મને તો પ્રવાસમાં રસ્તાની જ મજા આવે કોઈ નાની દુકાન પર ઉભું રહીને ગરમ ચા પીવાની મજા એ મોટી હોટલમાં પણ નથી આવતી
હમ સાચું કહો અમે આ વખતે પણ એક રસ્તાની હોટલ પર રોકાયા હતા ત્યાં માટીના કુલડમાં ચા આપતા હતા બહુ સરસ લાવી
લેવા અને સાથે કઈ નાસ્તો કર્યો
હા ગરમ ચા અને ભજીયા વાતાવરણ પણ થોડું ઠંડુ હોય હતું અને ડબલ મજા આવી ગઈ અમને તો
હમ હવે તારી વાત સાંભળીને પણ મને પણ ફરવા જવાનું મન થઈ ગયું ઘણા સમય થી ક્યાંય બહાર ફરવા નહી ગયો
કેમ ગયા મહિને તું કહેતો હતો કે મિત્રો સાથે ટ્રીપનો પ્લાન છે
પણ દરેકને સમય જ ન હતો મળતો કોઈને કામ કોઈની પરીક્ષા કોઈને કરમાં પસન આખરે પ્લાન કેન્સર કરવો પડતો
હા મિત્રો સાથે એવું ઘણી વાર થાય છે બધા એક સાથે ફ્રી થાય એ જ સૌથી મોટો પડકાર છે
હ પણ એક વાત કહું પરિવારમાં સાથે પ્રવાસ કરીને એની મજા અલગ જ છે પણ મિત્રો સાથે જઈને એ આ તો આખી ટ્રીપ જ યાદગાર બની જાય છે
હા ભાઈ મિત્રો સાથે તો નાની નાની વાતમાં પણ મજા આવી જાય રસ્તામાં ગીતો ગાવા મસ્તી કરવી એકબીજાને ચીડવવું
હમ અને એક મિત્ર એવો જરૂર હોવો જોઈએ જે આખી ટીમમાં ફોટા જ પાડતો હોય
હા અમારા ઘરમાં પણ એક એવો છે ભાઈ ક્યાંક પણ જઈએ ત્યારે એટલે તરત જ કહે રોકો રોકો પહેલો ફોટો લઈએ
હમ અને પછી ફોટા લીધા પછી અરે આ ફોટો સારો નથી આવ્યો એક વાર ફરી પોજ આપો
સાચી વાત છે આખરે ઘરે આવીને જોઈએ તો મોબાઈલમાં હજાર ફોટા હોય અને એમાંના અડધા ફોટા તો ત્યાં જ એક જ જગ્યાના હોય
હુ પાછી વર્ષો પછી એ ફોટા જોઈએને તો આખી ટીપ આખી નજર સામે આવી જાય ખુબ યાદ આવે
હમ હું પણ ગઈ કાલે એ જ કરતો હતો બે વર્ષ પહેલા અમે સાપુતારા ગયા હતા એના ફોટા જોયા તો બધી જૂની વાતો યાદ આવી ગઈ
છાપૂતારા એમ
હમ બહુ સરસ ખાસ કરીને સવારનું વાતાવરણ થોડું ધુમ્મસ ઠંડી હવા અને આસપાસ હરિયાળી શહેરની ભાગીદાર ભાગદોડથી દૂર જોઈને તો મન મનને શાંતિ મળે
મને પણ પહાડી જગ્યા પર ખુબ જ મજા આવે ત્યાં પહોંચી એટલે લાગે કે થોડા દિવસ માટે હું
તને દરિયો વધારે તમે કે પહાડ મને તો પહાડ કારણ કે ત્યાં વાતાવરણ પણ ઠંડુ હોય અને લાંબા લાંબા સમય સુધી બેસીની આસપાસ જોતા રહીએ તો પણ કાંટાળો આવતો નથી
વાત તો સાચી તું જયારે પ્રવાસ જાય ત્યારે આખું પ્લાનિંગ પહેલાથી કરી લે છે કે પછી ત્યાં જઈને નક્કી કરે
હું તો થોડું પહેલાથી જોઈ લઉં કઈ જગ્યા જવાની છે કેટલો સમય લાગશે ક્યાં જમવાનું છે પણ બધું એકદમ કડક પ્લાન મજબૂત નથી કરતો ક્યારેક અચાનક મળી જાય એવી જગ્યા પણ સરસ નીકળી જાય
હા સાચું ઘણા લોકો કોઈ એટલું પ્લાનિંગ કરે છે કે પ્રવાસ્ કરતા સમયપત્રક પૂરું થઈ જાય છે
મને તો આરામથી ફરવું ગમે જ્યાં જ્યાં સારું લાગે ત્યાં થોડો સમય વધારે રોકાઈ જવું
વાત તો સાચી આરાામથી થી ફરવું એને જ પ્રવાસ કહેવાય ને મને યાદ છે કે એક વખતે અમે બધા મિત્રો બાઈક લઈને નજીકને એક જગ્યાએ ગયા હતા રસ્તાના એક નદી દેખાય તો વિચાર્યું કે પાંચ મિનિટ ઉભા રહીને પણ ત્યાંનું વાતાવરણ એટલું સરસ હતું કે આખું
આવી અચાનક બનેલી યાદ સૌથી અલગ જ હોય પ્લાનિંગમાં તો ક્યારેય આવતી જ નથી
વાત તો સાચી અને પ્રવાસના રસ્તાઓ પણ એટલા જ મહત્વના હોય છે જેટલી તેની મંજિલ
વાહ વાહ આજે તો બહ મસ્ત સારી વાત કરી તમે
અરે પણ ખરેખર છે ક્યારેક ગાડીમાં બેસીને બારી માંથી બહાર જોવાની મજા ને ખેતરો પહાડો નદીઓ નાના નાના ગામડાઓ એ બધું ખુબ જ જોવાની મજા જ અલગ હોય છે
હમ અને જો વરસાદની સિઝન હોય તો પછી તો વાત જ અલગ ચારેય બાજુ હરિયાળી હોય રસ્તામાં નાના ઝરણા દેખાય હવામાન ઠંડુ હોય
હમ મને સૌથી વધુ મજા તો ચોમાસામાં ફરવાની આવે કેમ કે ત્યાં હરિયાળી પણ હોય છે વરસાદ ફરવા જવાનું એકદમ ટેન્શન પણ હો ના હોય
હમ આવો તો મારી સાથે થયું છે એક વખત બધા ફિંચાઈ ગયા હતા અને પછી આખો રસ્તો એકબીજાની મજાક ઉતારતા રહ્યા
પણ સાચું કહું આવી જ નાની નાની ઘટનાના કારણે પ્રવાસ ખૂબ જ યાદ આવે
હા ભાઈ નવી તો ફક્ત જગ્યા જોઈને પાછા આવી જઈએ તો એમાં શું ખાસ
બરાબર એમાં તો જે ફોટા પાડેલા હોય તે જ યાદ આવે મને તો લાગે છે કે પ્રવાસ એટલે માત્ર ફરવું નહીિ પણ લોકો સાથે સમય વિતાવવો ફોટા પાડવા હસવું મસ્તી મજાક કરવી અને નવી યાદો બનાવી એનો મતલબ પ્રવાસ છે
અને કદાચ એ જ કારણ છે કે જ્યારે પણ રજા આવે ત્યારે મનમાં પહેલો વિચાર આવે ક્યાંક ફરવા જઈએ
હમ વાત તો સાચી અરે જો આ વાત તે બધા મિત્રો તૈયાર થઈ જાય ને તો આપણે પણ એક સરસ ટીપનું પ્લાનિંગ કરીએ
પાકું પણ એક વાત એક સરત છે મારી
શું સરત છે
જે સૌથી મોડો આવશે એ બધાને રસ્તા માં ચા અને નાસ્તો કરાવશે
વાત તો સાચી તો આપણે ક્યાં ફરવા જવું છે
ફરવાનું તો વિચાર છે તમને શું લાગે કઈ જગ્યાએ ફરવા જઈશું કોઈ એવી જગ્યા કહ કે જ્યાં પર્વત વાળો વિસ્તાર હોય મસ્ત ઠંડુ વાતાવરણ હોય અને ચોમાસાની ઋતુ હોવી જ જોઈએ
વાત તો સાચી પહાડોમાં ફરવાની મજા જ અલગ હો છે એટલે આપણે પહાડ વાળા વિસ્તારોમાં જ પિકનિક ગોઠવીએ શું કેવું
મને મારી ઈચ્છા છે કે આપણેે કોઈ ગિરનાર પર્વત ત્યાં જવું કારણ કે ત્યાં વાતાવરણ મસ્ત હોય છે
વાત સાચી ગિરનારમાં મજા તેના પહાડો ઠંડી ઠંડી હવા તે મજા જ અલગ હોય છે.
હા એ ત્યાં એટલો મસ્ત વરસાદ જયારે ચોમાસામાં વરસાદ વરસ્યો હોય ત્યારે આપણે જઈએ એટલે એકદમ મજા જ આવી જાય ત્યાં એવો ઠંડો ઠંડો પવન આવતો હોય અને ત્યાંને પર્વતમાં વાદળા પણ નીચા નીચા હોય એટલે ત્યા એકદમ અલગ જ ફીલ થાય આપણને એકદમ સુકૂન મળી જાય.
વાત તો સાચી એવું લાગે જો અને પહાડોમાં પર્વત આવી જાતા
હા એવું લાગે અને એક બીજી એવી પ્રણતા કેવાય સંધાજી જઈશું.
વરસા સુધાજીમાં બહુ જ પહાડો આવેલા છે ત્યાંની એકટલો રેપનો ડગો ખૂબ પકડાય છે.
હા ચાલો આપણે કાલે વાત કરીયે.
સારું સારું કાલે ભેગા થઈએ ત્યારે વાત કરીએ.
ઠીક છે.
સારુ